હેલો મનોજભાઈ મારી વાત, અવાજ સંભળાય તમે
હા.. હા
હમ, કેવું છો? તમે કેમ છો? એમ તમારા, પેલા ફઈ નો છોકરો બોલું છું.
હા.. બોલો?
તો શું તમે હું વિચારો? આજનું આપડું ટોપિક ખબર છે તમે હુ છે?
હા..
સોશિયલ મીડિયા ગુડ અને
સોશિયલ મીડિયા ગુડ અને ક્યાં હા.. બોલો, તમે કેવું બોલવાનું?
મેં તો, એમ વિચારું મેં ગુડ બોલું
તમે ગુડ બોલવાના? હાલ છે પછી બલી નઈ હુ-હું બેડ પે બોલી, હા બેડ પે બોલી
ચાલો ઠીક છે, તો આજનો આપડો ટોપિક સ્ટાર્ટ કરીએ ઠીક છે. તો જો, સોશિયલ મીડિયા પેલા નહિ હતો તો બધા માણસ શું કરતા હતા? ન્યુઝને થ્રુ ટીવીને થ્રુ આવું થોડુંક ન્યુઝ લેટ મળતું હતું અને થોડુંક આપડું ઇન્ફોર્મેશન લેટ મળતું હતું અત્યારે હુ છે? કે, આપડા સોશિયલ મીડિયા નો પાવર આવી, આ ઓનલાઈન તરત જ હા, તમારા ઘર -ઘેર ના બાજુ કાંઈ થયું છે? એક્સિડેન્ટ થયું છે? કઈ પાણી ની લીકેજ છે? કઈ ગેસ લાઈન લીક કરી, એ તો અમારે વોટ્સએપ પર તરત જ ન્યૂઝ મળી જાય એમ તરત અપડેટ આવી જાય કે, તમે. આ સાચીવીને રાખું, આ તમે અપડેટ રહો થોડુંક. સેફ રહો, આવ બધું.
બરાબર, પણ આજના જ. સમયમાં સોશિયલ મીડિયા આપના જીવનનો મતવાનો બાપ બની ગયો છે, પણ તેના ઘણા ખરાબ પ્રભાવ જોવા મળે છે. સૌથી પહેલો તો. સમય નો બગાડ. ઘણા વિદ્યાર્થી કલાઓ, હા. સુધી મોબાઈલો રીલ્સ અને વિડીયો જોતા રહે છે. જેના કારણે અભ્યાસ પર અસર પડે છે.
હમ.
હમ.
હા, હા, એ તો વાત તમારી સાચી છે. લેકન જે વિદ્યાર્થીઓ છે, હા, હા.
બીજી વાત તો ફેક ન્યુઝ અને અફવા. મોટી-મોટી.
હમ, હમ. લકિ મેં તો બેચારું મનુજભાઈ. કે મારી ક્લાસમાં મે પણ પોતે સ્ટુડન્ટ છું, મે પણ કોલેજ ભણે જ કરો, અત્યારે તો મારી ક્લાસમાં પણ આવું બધું છે, લેકન જે મેં પોતે જ સોશિયલ મીડિયા વધારે નહી વાપરું, લેકન જેટલા કામ હોય, એટલે જ વાપરું. કે કોઈ આપડે પ્રોજેક્ટ મળેલું હોય, કોઈ આપણું ડાઉટ હોય. કે કોઈ મને કઈ સોફ્ટવેર વર્કિંગ કરવું છે. ક મને પ્રોમ્પ આપવું છે, ક કોડિંગ કરવું છે, તો મેં ખાલી પહેલી જગ્યા જ વાપરું, અને સ્પેસિફિક ચીજ વાપરું. કે ચેટ જીપી થઈ ગયું, કોડેક્સ થઈ ગયું. અને એ બધુંમાં પણ ખાલી એજ વાપરું કે, આ મારું કામનું છે. આટલું મારું ડેટા છે, આટલું મને કાઢીને આપવા છે, સોશિયલ મીડિયામાં મને એ લાગે. ક ક મેં. કોઈ ટોપિક પાઠ કધ હો તો.
ઓકે.
સોશયલ મીડિયામાં લાઈક, ઇન્સ્ટાગ્રામ યા, ફેસબુક યા યટ્યુબ કે થ્રુ. પેલું ટોપિક પરઠી ગયું છે, તો મે એ પ્રોમ ડીને યા. કીવર્ડ નાખીને સર્ચ કરું તો, મને એમનું આગળનું પ્રોસેસ મને. ખબર પડી ગ સોશિયલ મીડિયા નહી હોય, તો મને ખબર કેવી રીતે પડે. એ તો મને બહુ ટાઈમ લાગે, મને બહુ વાર લાગે, ખબર પડવામાં. યા સર્ચ કરવામાં.
પણ આ તો વિદ ના, અભ્યાસ પર પણ અસર પડે છે, ઘણા વિદ્યાર્થી અભ્યાસ કરતા કરતા સોશિયલ મીડિયા તરફ આકર્ આકર્ષક. તથ હોય છે. નોટિફિકેશન આવતા ધ્યાન ભંગ થઈ ગઈ છે.
હા હા.
હમ પરિણામે પરીક્ષામાં. ઓછા ગુણ આવે છે અને ભવિષ્ય પર અસર પડે છે.
હમ હમ.
હમ.
હમ લેકિન મનોજભાઈ.
ચર પડીયે.
એ તો હા એ તો વાત તમારી હાચી જ છે.
હમ હમ.
લેકિન મનોજ ભાઈ તમે. તમે પોતેને કંટ્રોલ કરશો ને તો તમે કોઈ સોશિયલ મીડિયા. ને કોઈ પણ તમે કંટ્રોલ નહી કરી શકો તમારું માઇન્ડ. સેટ જેવું થાય ને તમે એ જ. તમારી લાઈફમાં થાય એ તમે એજ રીતે કરશો. મેં પોતે ફોન વાપરું તો મારું બધું નોટફિકેશન ઓફ છે. ખાલી કામ નોટિફિકેશન ઓન છે. વોટ્સપના પણ નોટિફિકેસન ઓફ ઓફ છે. મનોજભાઈ તમે યકીન નહી કરશો આ સોશિયલ મીડિયામાં તમને બેનિફિટ મળશે. કે તમે જ્યાંરે નોટિફિકેશન ઓન રાખો તો એ જ તમારું લાઈન ગડબડ થાય ગીયે તમે અહિયાં સ અ બટ ભટ કાઓ.
બરાબર.
નોટિફિકેશન બંધ રાખો ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક, યુટ્યુબ. આ બધુંને નોટિફિકેશન બંધ રાખવું. તો મારું મન ની જાય ના મારું કામ જાય એના કારણે. મેં તો સોશિયલ મીડિયામાં ખાલી બે ત્રણ વસ્તુ વાપરું. એક તો આપણું ઇન્સ્ટાગ્રામ અને એક યુટ્યુબ અને એક ચેટ જી પીટી.
ભન સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ખુબ ઝડપી કે ફેલાય છે. તો આપ. આફ્વાઓને કારણે કારણે સમાજમાં ગેરસમજ ઝઘડા
એવું વાતાવરણ ઉભું રહે. જાય છે એટલે કોઈ પણ સમાચાર શેર કરતા પેલે. એ એને સચ્ચાઈ. જરૂરી છે.
હમ તમે આ આ કેવા માંગો છો કિ. આ સોશિયલ મીડિયામાં આ આ હાનિકારક છે આપણા માટે કેમ કે ફેક ન્યૂઝ ફેલાય તો આ બધું નુકસાન થાય.
હા
હમ હમ હમ આ નુકસાન તો થાય. લેકીન આજ તો નુકસાન નું કવર માટે પેલું હાચી ન્યૂઝ પણ તો આહે ને. તો બધા માણસ તો ફેક ન્યુઝ પર જ યકીન કરે અગર હાચી ન્યુઝ નહી આવે તો.
એ આજના જમાનામાં તો ઓનલાઈન થાઈ ગાઈ, ફેસબુક એકાઉન્ટ. હે બ્લેકમેલ અને વ્યક્તિગત માહિતી ચોરી જેવા ગુના વધી રહ્યા છે. ઘણા લોકો આજના અને કામના થકાઈ ગયા, ભોગે બને છે.
હમ, લેકીન તમે થોડુંક સતર્ક અને સાવધાન રહેશો. તો તમે થગાઈ અને પેલા ઓનલાઈન ફ્રોડથી બચી શકો. આરબીઆઈ ક્યારે માંગે છે કે, તમે તમાર ઓટીપી કોને હારૂ શેર નહી કરો, તમારું બેંક ડિટેલ કોઈને આપું નહી, તમે કોઈ ઓનલાઈન સોશલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરે, યા કોઈ કે કે આ તમારો ફોટો છે, અને આ તમારે બ્લેકમેલ કરે. તમે તરત જ વન નાઇન ઝીરો થ્રી પર કોલ કરો, આ સાયબર ક્રાઈમ સિક્યુરિટી નો કોલ પેલું કોલિંગ નંબર છે. તમે પેલા ડિટેલ આપી દેેશો, તમે સેફ રહેશો.
હા, તો છે, સુવિધા ભી છે.
હમ.
પણ સતત મોબાઈલ જોવાથી નાખો. દુખે છે, માથાનો દુખાવો થાય છે. તમારા ગરદનમાં દર્દનો પરેશાની હોય છે. હા.
લેકિન આજ તો, મનોજભાઈ એ તમારા ઉપર છે ને. તમે કેટલા ટાઈમ સુધી ફોન વાપરો? કેટલા ટાઈમ સુધી, તમારા ફોનને યુઝ કરો? તમારું કામ થઈ ગયું, પાંચ મિનિટમાં થઈ જશે, અને તમે ના, તમારું કામ તમારું મન નથી કરતું, તમે પાંચ મિનિટ પર નહી લાગશે કરવામાં. મારું કેવાનું મતલબ આ છે કે, તમારું કામ છે, ખાલી. કોલ કરવો, તમે કોલ કરી દો ને, ફોન મૂકી દો. તમે કોલ કરવા, પછી તમે ફેસબુક વાપરશો, ઇન્સ્ટાગ્રામ વાપરશો, તમારું ખોટી જ ટાઈમ બગડશે, તમારી તબિયત બગડશે, તમારું આંખો બગડશે‌. તમારું સ્વાસ્થ પણ વળું છે, તમે બતાવો.
પણ પેલા જમાનામાં તો પરિવાર ને સભાઓ. સાથે બેસીને વાતો કરતા હતા, આજ ઘણા ઘરોમાં. બધાના હાથમાં મોબાઈલ હોય છે. એ એક. ઘરમાં હોવા છતાં સંવાદ. ઓછો થઈ ગયો છે. કોઈ કોની સાથે વાત કરે. પણ કરતું નથી, બટ આ જીના-જીના મોબાઈલમાં જ રહે છે.
હ, આ તો ખોટી વાત છે આ. મતલબ, આ વાત સાચી છે, લેક આ બધા કરતા ખોટા છે, આ તો મેં પણ જોયા છી, મારા ફ્રેન્ડ ના ઘરે આવું બધું ચાલે‌. આવના માટે આપણે હું કરી શકીએ. આમના માટે થોડુંક સરકારે થોડુંક સ્ટ્રીક એક્શન લેવું જોઈએ આ દિવસે નેટવર્ક નહી ચાલશે ચ દિવસે પેલું થાય આના માટે સર આ તો કાઈ કરવું જોઈએ એમ હા તો તમારી વાત હ આ તો તમારી વાત સાચી છે કે આ માટે કઈ નઈ તો કઈ કરવું પડશે કેમ કે જેટલા આપડ સોશિયલ મીડિયા ન બેનિફિટ છે એટલું જ નુકસાન પણ છે એ ડિપેન્ડ કરે તમારા ઉપર કે તમે કેવી રીતે વાપરો કેવી રીતે તમારે ફોન વાપરશે તમે ફોનને વાપરવાનું છો એ ફોન તમે વાપરશો એવું થાય આ ડિપેન્ડ કરે
તો વાત છો
હમ ચાલો ઠીક છે મનોજભાઈ મળી એમ
ઓકે ચાલો હ છે ઓકે